મતની જ લને કભી હાલો.
હલો.
હમ શું કરે.
અવાજ આવતો હતો તમારો હણા હા અવાજ આવતો હતો તમાર લડવાનો
હા કઈ તો છે જ કૂતરી અમારા ત્યાં એ બોલડ્યા કરે. બોલ તમે શું કરતા છો.
હોય ચાલું હોય તો આવું ના કરો તમે પ્લીઝ
હા તમે શું કરતો છો. હા તો. હું શું કેતી હતી કે હમણાં એમ ચોમાસું છે તો એમ.
તમારો આજે કેમ તમારો આજ એકદમ જ જોરમાં આવતો છે આમે.
આ બધું નાટક હમણાં ના કરો પછી ને. ચોમાસામાં હમણાં જે પણ એમ તહેવારો આવવાના છે તે મને એમ એના વિશે બધી એમ જાણકારી જોઈતી હતી. ચોમાસામાં હા. મારો અવાજ મને સંભળાય છે. હા બોલો ને ચોમાસામાં જે તહેવારો હતા. આવતા છે તેમાં એમ શું શું મને જાણકારી જોઈએ બધી. હાલો . હા સારું હમણાં તો પેલા તો બાપ્પા નો જ આવશે. ફસ્ટલ તેમાં શું કરે છે આપણા ત્યાં મુંબઈમાં એમ બધી ચણ કરવી જોઈએ.
તમારે ત્યાં કેવું કરે છે બોલો પેલા.
અમારે ત્યાં તો પેલા તો બધા ચંદા એકઠો કરે છે. એટલે ઘર ઘર આવીને ચંદા લે છે. પછી પછી મંડપ એ બધું ન કાર્યક્રમ રાખે છે તેમાં ડેકોરેશન કરે છે. પછી બબાપા માટે મૂર્તિ તો પહેલાથી સેવા જ જઈને જોઈ આવે છે બાપા ની
હા
હા પછી મંડપમાં ડેકોરેશન એ બધું કરે છે થાળીઓ સજાવે છે. હાર ફૂલો લાવે છે. પછી જે ધૂધબત્તી જોઈએ તે બધી લાવે છે પછી પ્રસાદી લાવે છે. અને જયારે પહેલો દિવસ હોય ત્યારે કથા રાખે છે ડેકોરેશનમાં અને બાપ્પાને પછી એમ બતાવે છે. છે એમ હવે પણ શું કરતા છે કે લોકો પહેલા જ બાપા ને બતાવી દે પેલા એમ પછી બતાવતા જયારે પૂજા હોય ને પહેલો દિવસ હોય ને બાપ નો ત્યારે બતાવતા. પણ હવે તો બધા મોડું બતાવી જ દે પેલેથી જ હમ તમારે ત્યાં શું કરે તમે ઘરે બેસાડો કે તમારા મંડપમાં હોય.
ના અમે ધ થોડાક વર્ષોથી નથી બેસાડતા ઘરે
અચ્છા તો એમ પહેલા જ્યારે બેસાડતા ત્યારે શું કરતા ઘરમાં.
એટલું બધું યાદ તો નથી બીજા બધા તહેવારો બધા યાદ છે મને જેમ કે રથયાત્રા આવે છે જૂન જુલાઈમાં.
હમ હમ
હમ ભગવાન જગન્નાથ ની આવે છે બળભદ્ર ને સુભદ્રા માતાની રિઅલ
હા એ લોકોને બેસાડ એમ ફર આવે છે બધા યાત્રા ખાાય છે. બહુ મોટી હોય ને એ યાત્રા તો જગન્નાથ
લાખો લોકો લાખો લોકો ભેગા થાય છે અને
અ એમાં બી જો સૌથી ફેમસ હોય કોઈની વિશ્વ પ્રસિદ્ધ હોય. થયાત્રા તો એ અમદાવાદ ની હોય છે.
અમદાવાદમાં ખૂબ મોટું એનું થાય છે ભવ્ય એક એકદમ રથયાત્રા નીકળે છે અમદાવાદનું.
હ હમ હમ.
પ્રસાદ મળે છે ભજન કીર્તન થાય છે શોભાયાત્રા યોજાય છે. એવું ઘણું બધું થાય છે, અમદાવાદમાં બધે જ થાય છે. પણ અમદાવાદમાં જે થાય છે, તે ઘણું સારું થાય છે, રથયાત્રા
હા,
પછી ગુરુપુર્ણિમા આવે છે, અષાઢપૂર્ણિમાના દિવસે આવે છે,
હ એતો ટીચર્સડે આપણે મનાવી તેજ નેએ દિવસેને.
ટીચર્સ ડે અલગને અને ગુરુ. નાએ ટીચર્સ ડે પર કરતા છે, આપડે ગુરુ પૂર્ણિમા પર ખાલી ઉજવીએ છીએ. આપણે સેલ્ય એટલે ખાલી કોંગ્રેચ્યુલેશન કરીએ સરટી. લોકોને પગે પડીએ ગુરુજીના,
હા, બરાબર
ગુરુની પૂજા કરી આશીર્વાદ લે પછી, ભગવાનને પણ આપડે પગે પડીને હું. પછી નાગપંચમી આવે એક, વરસાદના,
હા, હા તે દિવસે શું કરે ખબર તમને મારી મમ્મી, એમ જલ્દી ઉઠી જાય પછી જે ચોખા હોને તવા પર આવેને તેને શેકી લઈ. પછી કાચું દૂધ હોય તેમાં નાખીને એમ આખા ઘરમાં એમ છાંટે છે ને પછી મૂકીદે છે એમ કહેવાય કે તે દિવસે આવું કરવું શુભ માનવું એમ શુભ કેવાય છે. પછી નાગદેવતાની પૂજાએ બાજુ એટલે મંદિર એ જાય છે આજે પણ થતું હોય તે કરે છે
પછી રક્ષાબંધન આવે છે શ્રાવણપૂર્ણિમા ના દિવસે
હા ભાઈ બહેનોનો
ભાઈ બહેન ભાઈ બહેનના ત્યાં જાય છે રાખી બંધ આવે છે કપડાં મીઠાઈએ બધું નો થાય છે. પછી જન્માષ્ટમી આવે છે ભાદરવા કૃષ્ણષ્ટમ અષ્ટમીના અષ્ટમીના દિવસે આવે છે જન્માષ્ટમી પછી કૃષ્ણદિવસનો જન્મ આ દિવસના તરીકેને ઉજવે છે. પછી મધરાત્રે એમનો જન્મ થાય છે એવી રીતે ઉજવે છે. એટલે મદાતમનો જન્મ થયો હતો તો એટલે મધરાત રાત્રે એ દિવસે આગલા દિવસે રાત્રે બધા જાગરણ કરે છે ભજનો કરે છે પછી બાર વાગે બાર વાગે એમનો જે હિંચકો હોય છે તે થોડોક પેલું કરે છે
હા હા હા પછી બધા હા પછી એ દિવસે છે ને અમે લોકો શું કરે ખબર તમને કે અમે છે ને જન્માષ્ટમીના દિવસે એને ફાટસ એટલે ઉપવાસ કરે છે નિર્જલા એટલે પાણી વગર. પછી રાત્રે મારવા ભગવાનનો જયારે જન્મદિવસ ઉજવ્યો અરે તે એમ વ્રત ખોલીયે છે હા
પછી પછી કેવો તહેવાર આવેજે દર વર્ષે જે આપડી રાહ જોઈએ છે
ઉતરાયણ
ગણેશચતુર્થી
હા બરાબર એટલે કે પેલા આ બધું આવશે પછી ગણેશચતુ દૂર થી આવશે હે ને હા એટલે જગન્નાથથી સ્ટાર્ટ થશે બધા તહેવારો
હા હમણાં એકથીન જગનનાજીની યાત્રા આવશે આવતા મહિને જુલાઈમાં પછીએ બધું ચાલુ થઈ જશે
બરાબર
ગણેશ ચતુર્થી માં તો ખબર જ છે આપણને
હા બ્ર અ દસ કોઈ કોઈ તન એક ને અડધો દિવસ રાખે કોઈ કોઈ દસ દિવસ કોઈ કોઈ અગિયાર દિવસ એમ.
હમ્મ એ બધા અલગ અલગ રાખે છે. એના પછી ઓનમ આવે છે.
હા.
એ આઈ થિંક કેરેલ કેરેલા લોકો નું છે તેવાર હે
અરે તમે ભૂલી ગયા બાપ્પાના જયારે બાપાનો પહેલો હોય ત્યારે તો પેલું તીજ પણ આવે છે જે સુહાગન જે હોય તે સ્ત્રીઓ અપાસ હૈ કરે છે પોતાના પતિ માટે હા.
તે એકચ્યુલી
હા એ ગણેશ ચતુર્થી ના દિવસ એક દિવસ પેલા જ આવે છે પછી તે દિવસે ચાંદ ને પણ એની ગણેશ ચતુર ના પેલા આવે છે બીજા દિવસે ચાંદ ના જોવાય એવું કઈ હોય છે. હ હા.
આટલા તેવાર છે એમ તો બીજા પણ ઘણા બધા છે પણ આટલા મેન છે એવું.
હા.
પછી તો જન્યુ ડિસેમ્બર માં ક્રિસમસ આવે ડિસેમ્બર માં તો બીજો કોઈ તેવાર નથી આવતો
થિંગ ગુડફ્રાઈડે ને ગુડફ્રાઈડે ને ક્રિસમસ ને પછી તો ન્યુઅર ને જાન્યુઆરીમાં તો સંક્રાંતિને એવું બધું આવે છે બસ.
હા, એજ તો એજ કે નવરાત્રી ભૂલી આપળે નવરાત્રી ના નવ દિવસ માતાજ્યા દીવા પ્ર ટાવે છે પછી દશેરો.
હમ્મ, એ પણ એક સારો દિવસ તેવાર છે.
હ, પછી નવરાત્રી નવ દિવસમાં કે નવે નવ દિવસ માતાજી ની આરાજના કરે છે લોકો, પણ હવે હવે એમ પહેલા જેવું ના રહ્યું પેલા શું માતા ના ગરબા ગવાતા ને એ પદ એમ્મ સાંસ કૃતિક રીતે હતું, પણ હવે તો બધા ડીજે નો ઉપયોગ કરે છે ને કોઈ કોઈ અભદ્ર અ નૃ ત્ય પણ કરે છે, જે ના કરવા જોઈએ ત્યારે અને કપલ્સ લોકો પણ તેમાં એમ એ લોકો ને લાગે કે ની ગરબા નથી કઈ એમ બહાર જ આપળે છે તેવા ગરબા કરી દે છે, એટલે કરો એવું ના ના કરો પણ જરાક એમ મર્યાદામાં રઈને પણ કરાય છે.
હમ્મ, હા.
હા, એજ પછી બીજું તો આહા, બીજા એમ બો બધા દિવસ છે પણ હમણાંના જમાના બધાએ એમ ખરાબ કરી મુય કા છે લોકો એ પેલા લોકો ના પહેરવેશ પણ નવરાત્રીમાં બોઉ અલગ હતા હમણાં ના તમે પરીહેપ પહેરવેશ પણ જોતા જ હશો કેવા છે.
હા, એ તો હવે દર વર્ષની વાતો છે એ બધી વાતો જવા દિએ એ તો દર વર્ષે આપળે બોલીયે જ છે એવું.
હમ્મ, તો તમ બોલો.
તમને કયો તેવાર ગમે બીજો?
મને ની ગમે કોઈ પણ તેવાર ની ગમે. મારા માટે તો રોજ જ તેવારો હોય છે, રોજુ ના પણ હોય.
હમ કોઈ વધારે ગમતું હોય તો વા
ગણ ગણેશ ચતુર્થી બસ અને દિવાળી એમ ગમે છે વધારે તો કોઈ ની ગમે મને કેમ કે બધા દિવસ તો મને એક દિવસ જેવું જ લાગે છે
હા બરાબર
હમ તમને કયો ગમે
મને પણ ગણેશ ચતુર્થી જ ગમે વધારે બીજું તો કઈ ન ગમે
હમ
એમાં પણ એવું નથી કે હું એમાં પણ એવું નથી કે હું દરરોજ દસે દસ દિવસ ગણપતિ બાપા ને મળવા જતો હોય એવું કઈ નથી મને બસ એ આવે એજ કવ છું એ દિવસ ખાલી આવે એ વાત થી ખુશી થાય અને જાય ત્યારે એ વાતનું ખોટું લાગે બસ એ એટલે મારે મને તહેવાર બહ ગમે
સારું હા સારું હોળી પણ છે પણ એ બધું તો પછી આવે છે ચોમાસામાં તો. અ નવરાત્રી પછી દિવાળી પછી બંધ થઈ જાય છે. અને સોરી ગણેશ ચતુર્થી પછી, તહેવારો બંધ થઈ જાય છે.
હા, આવે છે ને હમણાં તો વાત કરી આપડ.
હા ચાલો કઈ નહી હું તમને પછી વાત કરીશ.
હા સારું.
હમ.